હેલો
કેમ છો બેન
બસ મજામાં
એ કેમ છો હું પણ મજામાં છું
હું પણ મજામાં છું તમે
મજા માં છું આજે આપડે કયા ટોપિકો ની વાત કરીએ
આજે આપણેે ખાવાના ટોપિકમાં વાત કરીએ
હ બારનું ને ઘરનું ખાવાનું કેવું હોય હ ને
હા
હા
તમને કેવું લાગે બાર નું ખાાવાનું કેવું લાગે?
બહારનું ખાવાનું આમ તો સારું જ હોય, પણ આપણા માટે હેલ્ધી નથી હોત તો ઘરનું ખાવાનું બઉ હેલ્ધી હોય છે. બહાર ના ખબર ની કયા કયા શાક યુઝ કરેલા હોય કયા કયા મસાલા યુઝ કરેલા હોય. એ નક્કી ના આપડે જોવા નથી જતા ને એ કઈ યુઝ કરે છે.
હુ સાચી વાત છે તમારી
હા, અને ઘરે તો આપણે આપણા હાથ થી બનાવીએ છીએ, હોટલ માં ખબર ની કેવા હાથ તો તે બનાવે કેવી રીતે બનાવે કઈ જગ્યા એ બનાવે એ આપણે કઈ કઈ ના શકીએ
હા સાચી વાત છે, તમારી અને ઘરનું ખાવાનું બહુ સારું હોય એમ
સાચી વાત
બારિશ ના સોમાસામા તો આપડે બહાર નું ખાઈએને તો એ શરીર માટે જરાય બરાબર નથી.
હા, એ તો છે જ
હા એટલે આપડે વધારે પડતે સમસમે જો બારનુ ખાવાનું નહી જો ઓટલા વાળા કેવા મસાલા હોય. જે કોઈ કેવા યુઝ કરતા હોય એટલે આપણેે દરેક વસ્તુ જે બનાવવાની હોય ને આપણે ઘરે બનાવી શકીએ.
હા અને ચોમાસામાં બહાર ની વસ્તુ બવજ ખરાબ આવે એ અને પેકેટ વાળું તો ખવાય જ નહી કેટલા દિવસ નું હોય કઈ નક્કી ના હોય.
હા સાચી વાત છે.
હમ્મ તમને શું લાગે છે.
મારે તો, માનવ એ છે, કે ખાવાનું આપડે ઘરથી બેસ્ટ ઘર ઘરમાં જ બનાવીને ખવડાવવાનું છે. છોકરોને ખાવડાવો જે બી ઘર ઘરનું ખાવાનું બરાબર છે.
સાચી વાત છે.
ખવાનું સારું છે. સ- તો ખા છોકરો માટે તો બહુ જ ધ્યાન રાખવું પડે આપડે, આપડે ઘરે તો જો શુદધ પાણી સુંદ્ધ પાણી શાકભાજી આપડે કેવા મસ્ત ફ્રેશ યુઝ કરતા હોય, શાકભાજી આપડે ફ્રેશ લેતા બજાર થી ને ઓટલો વાળા કેવું કરે ઓટલા વાળા બાર વાળા જો છોટાસા કે- વાળા લારીઓ વાળા એ બધા કેવા શકભાજી કોઈ બરાબર યુઝ નથી, કરે સડેલાન બડેલા કરતા હોન છોકરા આપડે જો એમ સારા દેખાય પણ આપડે અંદર થી આપ આપડે જોવા તો નઈ જઈએ, ને
સાચી વાત છે.
હા ઘરમાં આપડે તોાકાજી લેવા જઈએ, તો આપ એકદમ ફ્રેશ શાકભાજી લેના હોય હી આવતા.
સાચી વાત છે.
હ એટલે આપડે ઘરનું ખાવાનું જ રાખવાનું ચોમાસા બાર નું ખાવાનું નથી. તે સહિત માટે બહુ જ હાનિકારક છે.
હા, અને આપણું શરીર નું પણ બહુ ધ્યાન રાખવું પડે.
હા, તેલ વાળા હોય વધારે તો આપડા શરીર માં પેલા શરદી છડી જાય મસાલા હોય તેલ વધારે હોય તેનાથી શરબી વધારે ચડી જાય. એ બધું આપડે શરીરને બી ધ્યાન રાખું પડે પછી એવું છે. મારા કે મા
આપણે બહાર નું ખાઈ- એ તો આપણને આપડી બીમાર થઈ જઈએ આપણને ફૂડ પોઈઝનિંગ થઈ જાય.
હમ ચાચ વાત છે તમારી-
હમ.
હમ બારનું તો ખાવાનું જ નઈને આપડે જે વસ્તુ ખાવાની હોય છોકરો ને ખાવાની હોય આપડે ખવાની આપડે યુ- -યુટ્યુબમાં તો જોય ને બને બધી રીતે આપડ ઘરે બનાવી શકો ને બનાવી શકો?
હા બનાવી શકીએ ને.
હા એટલે આપડે- છોકરોને હોય આપડે હોય. બુરાવાની જ નઈ બાલડી વસ્તુ સાચી વાત છે ને.
હા સાચી વાત છે તમારી
હા તમારે તમને કેવું લાગે બહાર નું ખાવાનું સારું લાગે કે ઘરનું ખાવાનું
મને તો વધારે ઘરનું જ ખાવાનુ ગમે છે
હમ
તમને
મ બી ગમુ જ થવાનું જેમાં છોકરીઓને હું પણ ગમ આ ઘરે જે બનાવે હ ખવડાવું ને એ સારું છોકરીઓ બીમાર ના પડે શરીર માટે સારું આપડે બી સારું એમ કોઈ જાત આપડ
સાચી વાત છે સાચી વાત છે તમારી
આપડ વધારે ફડ તો આપડે ઘર ઘરનું ખાવાનું જ રાખવાનું
હમ સાચી વાત છે
હમ એજ ઘણા લોકો બસ બે દિવસ થી ચલો બહાર ખાવા જઈએ બે દિવસથી વાંછલો બહાર ખાવા જઈએ પણ બહાર જો પૈસો ન બી પાણી થાય ને આપડે શરીર ભી બીમાર ના બીમાર રે પછી બીમાર પડી જાવ ખાવામાં હમ
ી વાત છે બહાર ન ખાવાનું હવે અત્યારે કેવી રીતે બનેલું હોય એ બધું આપણને ખબર ના હોય એટલે આપડે બીમાર થઈ ગે જ
હમ ખાસ કરીને તો નાના છોકરા હોય આપડા ઘરમાં તો એને તો બહાર ખવાય જ નહીિ
હા સાચી વાત છે
હા ચચને બઉ જ ધ્યાન રાખવું પડે આપડ હા બઉુ ધ્યાન રાખી ને આપણેે છોકરોને સામાસ ચોમાસામ તો બઉુ હ જવું પડે
હા સાચી વાત છે તમારે બળ ન ખાવાનું તો મારા હિસાબે તો ખવાય જ નહી
હમ
સાચી વા
હ એટલે છે એટલે ઘરનું ખાવામાં બ બહાર નું ખાવામાં આટલું ફેર છે
હા એ તો બહ બહ ફેર છે ડિફરન્સ બહ જ છે એમાં
હા આપ ભડ ના મસાલા કેવો મસ્ત ફ્રેશર તાજા તાજા યુઝ કરીએ શાકભાજી તજ યુઝ કરીએ ઓટલો વાળા કેવા
તો બધા જે એમના મસાલા દેખાઈ આવે પૂરું આખું રેડ રેડ બધું હોય ને આપલા માટે
હમ્મ એક્સપાયર્ડ રહેલા વાપરતા હોય તો આપડે શું ખબર ને પેલા તો ખાવામાં તો ઓટલું વાળા પેલા તો ફૂલ પેલા ટાટા સોડો નોખે એટલે આપડે પેટ માં કેવું ગડબડ થાય.
હા સાચી વાત છે એ ખાવાનું આપડા પેટમાં રહે જ નહી.
ના ટાટા સોડા નાખે એટલે
જે નોનવેજ ખાવા વાળા હોતા હોય એ એજ વાસણમાં બનાવ તા હોય ને આપણે વેજ ખાવા વેજીટેરિયન હોય એજ ખાવા એજ વાસણમાં ખાવાનું હોય
હ
તો પછી
હા સાચી વાત છે. મારે ઘર ઘરનું ખાવાનું જ રાખવાનું સાચી વાત છે.
હા સાચી વાત છે.
ખાવાનું જ નહી બહાર નું ખાવ તો બીમાર પડી હમ્મ બાર નુ ખાવ તો બીમાર પડો
સાચી વાત છે તમારી
હમ્મ.
બળ્યું જો છોક છોકરાઓને ખવડાવું જ ના જોઈએ એ લોકો તો જલ્દી બીમાર પડી જાય
હમ્મ છોકરા બીમાર પડી જાય હમ્મ.
હા હવે તો મોટા પણ બીમાર થઈ જાય છે વધારે મસાલા બધું યુક્ત હોય ને એટલા માટે
હ એટલે આપડેને માર કેહેવાનો મતલબ આ છે કે બી ઘરનો ખાવાથી આપડે બઉ જ સારા ફાયદા છે.
કદાચ
ઘરે વસ્તુ આપડણે જે બનાવીને ખાઈ શકીએ છીએ બીમાર ના પડો જે આઈટમો તો હવે તો જો યુટ્યુબ યુટ્યુબ પર આપડે યુટ્યુબ ઉપર જોઈ જોઈ ને કેવી સારી સારી આઈટમો બનાવી શકો આપડે.
સાચી વાત છે.
હા. હ તો તને ઘરનું બરાબર લાગે ને ખાવાનું મારો કેવાનો આ મતલબ આ છે કે ઘરનું જ બરાબર
હા ઘરનું જ ખાવાનું બરોબર છે ઘરનું ઘરનું જ ખાવાનું બેસ્ટ છે આમ પણ આજ ના છોકરાઓને એવું લાગતું જ નથી એમને બહાર નું ખાવાનું જ ગમે છે.
હા બે બે દિવસ થી ચલો બાર ચલો બાર જ છે પણ એ બરાબર નથી. શરીર માટે નાના છોકરો માટે તો ખાસ કરીને બરાબર નથી સાચી વાત છે ને
સાચી વાત છે.
અહીયા તો નહી જડેને ખાવાનું બાર નુ
હમ્મ.
તમે નહું કો બહાર નુ ખાવાનું
હા મને તો નથી ગમતું બહાર નુ ખાવાનું
હમ્મ સાચી વાત છે.
હમ્મ.
માસવામ તો ખાસ કરી ધ્યાન રાખવું પડે એટલું ને બરાબર નથી તે આપણા શરીર માટે બી ઘરનું ખાવા માટે બહુ સારા આપડે ફાયદા છે મસાલા ભી આપડે બઉ સારા યુઝ કરતા હોઈએ ઘણા બધા ફાયદા છે આપણે ઘર
ધ્યાન રાખવું પડે
હમ્મ શરીર એ આપડે ચોમાસા નું ખાસ કરીને ધ્યાન રાખ વું પડે ચોમાસામ તો ખાસ કરી ને બહાર નું ખા બહાર નું ખાવું ને તો બીમાર પડો ને પડું જ આપડે બહાર નું ખાઈએ ચોમાસામ તો
સાચી વાત છે.
કેવાનો મતલબ આ છે કે ભાઈ આપડે વધારે પૂરતા બહાર ખાવાનું નથ ઘણા જણા એવા હોય બે ત્રણ દિવસને ચલો બાર બે થી ત્રણ દિવસ હોય ચલો બાર
હા કોઈ પ્રોબ્લમ હોય તો આપડે બહાર ખાઈ શકીએ પણ રોજ રોજ તો ઇમ્પોસિબલ આમ ના ખાઈવાનું હ
અરછા અરછા
હ આપડે આજે આપડે અ ખાવાની જારે વાત કરીને તમાર સાથે વાત કરવાની બહુ જ મજા આવે છે.
મને પણ તમારી સાથે બહુ મજા આઈ વાત કરીને
આપડે ઘરનું ખાવાનું બહાર નું ખાવાનું એટલું બધું આપડે ડિફરન્સ છે. એટલે આજે આપડે એ
હા ચલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે.
તમાર જોડે વાત કરવાની બહુ મજા આવે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે
રાધે રાધે